હલો.
હલો. અવાજ કપાઈ જાય થોડો હલો. હા હવે આવ્યો હા હા.
બોલ હવે એ પૂછ્યું હતું કે ટ્વેલ્થ સાયન્સ પછી શુંાર કેવી રીતે રવાજ છો
વેલ થન્ક પછી મારે સીએસ સીએસમાં એ આઈ એમ એલ લેવાનો પ્લાન છે
એમાં કોમ્પ્યુટર સાયન્સમાં મારે આગળ વધવાનું છે
કછે માછ એવત
ક એ જો તણા વાદ
નાનેટ નેટવર્કમાં વાંધો હોય છે
હલો હા આડને લીધે ક તો એક જ મિનિટ ઉભો આવ્યો હવે
હા હા હા હવે થોડોક થોડોક એ હા હા
એટલે કોમ્પ્યુટર બેઝ ઉપર આખું ચાલશે ને એમ વાત છે
હા કોમ્પ્યુટર બેઝ ઉપર મારે અમદાવાદ ખાતું ગાંધીનગર બાજુ કોલેજ લેવાનો પ્લાન છે પછી આગળ ઈ પ્રમાણે કેરિયર નકી થશે
ઓકે અને ફોમ ભરાઈ ગયા કે નથી ભરાના
ભરાવાના બાકી છે એ હજી રાઉન્ડ બહાર પડે ને ત્યારે બધું
એમાં એવું છે મેં અહીંયા વલસાડની કોલેજમાં પૂછાયું હતું ને અ પેલો ઓ મારા નણંદ ન છોક છોકરો છે ને એને આઈટી એમ આમાં એને એન્જિનિયરિંગમાં છે છે એને કરવું છે અચ્છા તો હીં તો કોલેજ માં એમ કેતા તા કે ફોર્મ તો ભરાઈ ગયા કે પ્રોફેસર મને એ કે
હા ઈ એ બધા ફિલ્ડ પ્રમાણે હોય ફિલ્ડ પ્રમાણે અલગ અલગ રીતે ફોર્મ ભરાય અને કોલેજ પ્રમાણે પણ રાઉન્ડ હોય ને બોર્ડ બોર્ડ ની વેબસાાઈટ પરથી રાઉન્ડ બહાર પડે મેં એમાં ફોર્મ ભર્યા
ઓકે એટલે કોલેજની અંદર બી અલગ-અલગ રાઉન્ડ પ્રમાણે ફોર્મ ભરાતા હશે?
હા કોલેજની અંદર પણ આપડે અલગ-અલગ રાઉન્ડ પ્રમાણે કોલેજ વાઈઝ પણ મેનેજમેન્ટ કોટા કેવાય એને.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ.
એમાં ફી ને ઈ બધું તો સેમ જ હોય પણ ખાલી એના રાઉન્ડ ઈ પ્રમાણે બાર આવે.
ઓકે-ઓકે એટલે એને છે ને એન્જિનિયરિંગ કરવું હતું. અહ આમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એન લેવું છે. તો એને મને કીધું તું ઈ કે તમે જોઈ આવજો ને ન્યાંની કોલેજને શું છે, એટલે હું અહીંયા અમારે છે ને મેડિકલ અહ એન્જિનિયરિંગ કોલેજ તો હું ગઈ ન્યાં એના
એ મેડિકલમાંન માંને આમાં અલગ હોય બધું
હમ્મ-હમ્મ-હમ્મ. ઈ મેકેનિકલમાં છે, મેડિકલમાં નહીં, મેડ મેકેનિકલમાં. એને મેકેન હા મે
એમ તો બધામાં સેમ જ આવે છે બંનેમાં, પણ કોલેજ વાઇસ અલગ-અલગ હોય.
ઓકે-ઓકે તારે ડી અહ કોમ્પ્યુટર બેઝ ઉપર આવશે ને કોલેજ?
હા મારે કોમ્પ્યુટર બેઝ, એને આમ બધું રૂબરૂ કરવાનું હોય મેકેન ઓલાં બધા કેમિકલ મિક્સ કરીને ઈ બધું હોય.
હા-હા-હા-હા-હા-હા-હા-હા.
મારે અમદાવાદ કા તો ગાંધીનગરમાં જી બેસ્ટ કોલેજ મળે એમાં. વધારે તો ચાંગા બાજુ પ્લાન છે અત્યારે તો.
ઓકે એટલે પેલી તારીખ પછી ફોર્મ ભરાવાનું એવું છે?
ના-ના રાઉન્ડ મારે પચીસ તારીખે બાર પડવાનો છે પછી ફોર્મ ભરાશે. એક રાઉન્ડ મોક રાઉન્ડ કરીને આવે પ્રેક્ટિસ રાઉન્ડ ઈ વયો ગયો ઈ એમાં મારે અ અદાણી કોલેજ લાયગી છે.
એટલે અમદાવાદમાં?
હા અમદાવાદમાં, પણ એમાં આપણે એડમિશન નો લઈ હગી, ઈ ખાલી પ્રેક્ટિસ હાટુનો જ રાઉન્ડ હોય. એમાં આપને ખાલી શીખવા જ મળે, અને આ પેલો રાઉન્ડ હમણા પચીસ તારીખે હવે બાર પડશે એમાં જોઈ હવે કઈ કોલેજ લાગે ઈ.
પચીસ તારીખ
હા અને પછી બીજો રાઉન્ડ જુલાઈ માં જુલાઈમાં છે સ્ટાર્ટિંગમાં જુલાઈ ના.
એટલે એજ પેલી તારીખ પછી જ કીધું તું મને, સરએ કીધું કે પેલી તારીખ પછી પાછું બીજો રાઉન્ડ બાર પડશે ઈ કે, ત્યારે ઈ કે કહેજો ઈ કે ફોર્મ
હા ઈ ત્યારે આ બધું થશે. અને ઈ કોલેજ ના રૂબરૂ ફોર્મ તો અત્યારેય ઘણા ભરાતા હોય ને થોડાક સમય પછી પણ ભરાતા હોય. ત્યાં રૂબરૂ જઈને ભરવા વાળા ને તો એવું કાઈ બહુ ન હોય.
ઓકે ઓનલાઈન એય ભરી શકો અને રૂબરૂય ભરી શકો એમને?
હા ઓનલાઈન એય આપણે કોલેજની પર્સનલ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી હગી.
ઓકે સમજી ગઈ હા-હા-હા-હા-હા-હા-હા.
આપડે ઈ પ્રમાણે એમાં કોલેજ નું બધું અલગ અલગ હોય. કોલેજ વાળા જ્યાં રૂબરૂ બોલા છે ને મોટા ભાગના તો ઓનલાઈન અત્યારે ઓનલાઈન નો ક્રેસ છે એટલે ચાલે છે.
હમ હમ હમ હમ હમ હ. એટલે ઓનલાઈન જ પતાય દેતા હોય છે ઘણાય ને ત્યાં જવાની એલું થતું હોય પ્રોબ્લેમ આવ
હમ
અત્યારે તો આમ આગળ જઈને એ નોકરી સારો છે લમાાટ આ એ તો ક કરીશ
ના બરાબર છે બરાબર છે એ અમાંમાં એવું છે કે મારા છે ને કે પ પેરેન્ટ્સ છે. કે જે પ્રોફેસર જ છે એટલે ઈ મને એજ કેતા હતા કે મેકેનિકલ એન્જિનિયરિંગ કેવું છે કે એ રૂટીન છે એ બધા કરે છેમ એવું નથી કે એમાં આમ તે હો શકે પણ એ અત્યારે જો જનરેશન પ્રમાણે જવું હોય ને તો એ આઈ ન ક્રેઝ વધુ છે. જો એ એની અંદર કોઈ આખ આગળ વધવા માંગતું હોય ને તો સારું છે એમનું કેમ એને બી મને એ જ સજેશ કરતા હતા એ બી
એમાં એવું છે કારણ કે જો અત્યારે આપડે આઈટી વાળા બધા એમ જોબ હોય ગઈ એની પાછળ આપડે ઈ જ મા જોબ લઈ તો આપડે તો સારૂ રીતે ને આગળ જઈ
હમ હ તો પછી તારે આખું એઆઈ એ બેઝ ઉપર જ હોય છે ને આઈટી વાળું તો નહી રહેતું હોય ને
નહી એટલે મારે એમાં કોઈ બ્રાન્ચ લેવી છે એટલે આપણે એઆઈ ન કરી શકીએ સાયબર સિક્યુરિટી નું પણ કરી શકીએ અને પછી આઈટી વાળા કરી એ કે કમ્પ્યુટર ન આપણેે જે જેમાં ભણવું હોય ને જેમાં ડિગ્રી એ બધું આવી જાય.
બરાબર છે ઓકે ઓકે.
લે કે એઆઈ એમલ કારણ કે એ પછી ડિગ્રી ત્રણ વર્ષ આવે ને ત્યારે એમાં લખાય આવે એ એઆઈએમએલએ પ્રશ્નલ એમાં એટલે આપડા કોર બ્રાન્ચ માં લઈને એમાં કોમ્પ્યુટર ને લગતું મોટા ભાગનું બધું જ શીખ
હા એટલે બરાબર છે કોમ્પ્યુટર ની અંદર જેટલી બી લાઈન હોય બધી જ ક્લિય કરેલું હોય તો ક્યાય આપણે પાછા ના પડી બધું કલીયર જ હોય.
હા એટલે જ ને એટલે સ્પેસફિક કરતા કોર બ્રાન્ચ બધા સારું છે.
ના બરાબર છે. તો હ એક સિલેક્ટટેડ કરતાં બધું ઓલ ઓવર હોય એમાં સારું.
હા એટલે કોમ્પ્યુટર ન એમાં આપને બધું શીખવા મળેમાં ખાલી આપ લગતું જ મળે આમ આપને હિંગ ને એને લગતું બધું શીખવા મળે.
એટલે એમ નહી જુલાઈમાં તારું બધું ચાલુ થઇ જશે, પછી ખબર ક્યારે પડશે કઈ કોલેજ ની અંદર આપડે એડમિશન ન મીન્સ કે સિલેક્શન થઇ ગયું. પછી આપણે ફોર્મ પાછું ફિક્સ કરવાના એટલે કે લોકો જ આપણે ફોર્મ ભરી દીધું અત્યારે
એટલે ઈ આપડે ઓનલાઈન કોલેજ માં ફોર્મ ભેરું હોય. તેમાં આપડણે પાસ થઈ ગયા હોય ને તો આપને ઈમેલ આવે. આપણેે જેમાં ઈમેલ આઈડી ના એ ને એમાં કા તો આપને કોલ આવે કોલેજ વાળા. ન હા તમારે તમાર કે મેરિટ રેન્ક છે ને ઈ પ્રમાણે આવ્યો છે, તો તમારે એડમિશન જોતું હોય તમે આવીને લઈ જઈ શકો છો.
એ લ છેને કે
હા એટલે એમાં અત્યારે આ આખા ગુજરાતમાં જેટલા દસ લાખ જણા એ આપવું હોય તો મારો એમાં રેન્ક છે, તેતાલીસો એક નો તો એમાં કોલેજ જોડા સ્પેસફિક એમાં બહાર પાડે કેટલા રેન્ક ની અંદર ર છે. ને એ બધાને અમે રાખશું.
ઓકે! પછી એમાંથી ન કેસ એ લોકો બીજી કોલેજમાં બી જવા માંગતા હોય, તો પછી પા
હા, હા એમાં પેલો રાઉન્ડ બહાર પડે એમાં કારણ કે મારે અદાણી લાયક બીજા રાઉન્ડમાં મારે ચાંગા લાગ ગ હોય, તો મારા ચાંગામાં પેલા મેં અદાણીમાં ફીસ ભરી હો ને તો, એ ચાંગામાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ ગયું.
ઓકે! તારે ચાંગામાં જવું હોય, તો એમ
હા. અને એમાં આપડે ફીનોને એનું રીતે આપડે પેલા આ કંપની વાળા ને ભૈરા્યા હોય ને આપડે બોર્ડ વાળા ને એ ટ્રાન્સફર બીજા રાઉન્ડ માં આપણે બીજી કોજ ચોઇસ કરી, તો
બરાબર. સમજી ગઈ. હા, હા, હા, હા એટલે કદાચ ઇન કેસ આપડે અત્યારે એ ભી થઇ શકે, કે હવે જેમ કે અત્યારે વારો ના આવતો હોય. આપણા આ કોલેજમાં. અને એમાંથી આપડા આળના બધા અડધા નીકળી નીકળી ગયા હોય. બીજી કોલેજમાં તો આપડો વારો આવી જાય.
હા, એટલે ઈ કારણ કે પેલા રાઉન્ડમાં આપડે કોઈ પણ કોલેજ લાગ ગયા અને બીજા રાઉન્ડમાં આપણે બીજું ફોર્મ ભેર્યું હોય ને તો ઈ કોલેજ ઓટોમેટિક કેન્સલ થઈ જાય. બીજા રાઉન્ડ માં લાગે એટલે એ આપડી સીટ ખાલી જાય એ બીજા ને મળી જાય. એમ
હા, એજ હા એજ જ એટલે, આપણે સીટ ખાલી એ બીજાને પ્રોવાઈડ કરી શકે? એ લોકો
છે જ એમ કેમ અદાણી છે, ડીઆર ડબલ આટી છે, એની સવાયની કોલેજ હોય એમાં તો આપને એમ સીટ તો ખાલી જ વધતી હોય. એટલે આપડે આ ફોર્મ ભરવાનું પૂરું થાય ને એટલે. ત્યાદ એમ ભરી હકી એમ.
બરાબર સમજી ગયા હા હા હા. હ હ હ સારું તારો કેમાં વિચાર છે લેવાનો ફિક્સ છે.
મારે ફિક્સ તો ચાંગા ન જ છે આમ પ્લાન તો અત્યારે તો એમાં મોક રાઉન્ડમાં અ મે ભવ્ય સીએલએસ માં છે અમદાવાદમાં.
ઓકે હા હા હા હા.
આમ ચાંગામાં બધું કેમ્પસ ને કેમ્પસ પણ બેસ્ટ છે અને કમ્પ્યુટરની આપણે જી બ્રાન્ચ જોતી એ પ્રમાણે અલગ અલગ બિલ્ડિંગ છે તો આપે કોલેજ ના કોલેજ ટ પછી ના ટાઈમમાં છે ને એ બધું આપડે કામ કરી શકીએ એમ.
ઓકે બરાબર ના ના બરાબર છે.
હા એટલે આપડે શીખવું હોય ને તો થઈ જાય એમ.
હમ ના બરાબર છે એજજજ અત્યારે તો જેટલું નવું નવું. કંઈક અલગ અલગ શીશો પછી ઇ ફ્યુચર તમને ડિગ્રી જેટલીી હશે એટલ તમ ઇ ફ્યુચર.
હા અને અત્યારે હજી નવું લાવે એ. ડિમાન્ડ છે
સો ટકા એ તો છે એ ના ના ના એકથી. જે નહી આ ડિસિઝન લીધી પરફેક્ટ જ છે. સારામાં સારું જ છે. હમ હમ.
અમારો એક ફ્રેન્ડ છે એને પણ વચ્ચે એવું કન્ફ્યુઝન હતું પણ એને પછી કોમ્પ્યુટર નો જ પ્લાન રાખયો અત્યારના ટસ પ્રમાણે અત્યારના ચાર વર્ષ પછી નુ
જવદારી.
મારી સાથે ત્રણ જણા થાય છે ટૂકમા
ઈ ભી બેસ્ટ ફ્રેન્ડ
હા અને ફીલ નક્કી કરવાનું. તો આમ ક ચાર વર્ષ પછી તેનો કસ હોય ઈ જોવાનું ને આપડે તો.
ના એ તો બરાબર છે. અચ્છ એ તો સો ટકા હમ્મ હમ્મ હ. સર કઈ નઈ કઈ નઈ સારું ચાલ મારે બસ આ બધું પૂછવું તો એટલે એ ફોન કરું સારું ચાલ હા હા ભાઈ હા.